બોલો.
કેન આઇટ જસ્ટ યુ આર ટેન મિનિટસ.
અરે ર
હેલો.
હા બોલો.
હલો.
હા બોલો.
હું તમને અ. અ આધ્યાત્મિક જ્ઞાન તરીકે ના ક્વેશ્ચન પૂછવા માંગુ છું.
હા પુછો.
તમારી પાસે થોડો ટાઈમ.
હા હા છે છે.
આમ તો એ હું તમને હિન્દુ ધર્મની મુખ્ય એવી પુસ્તક એના વિશે તમને એક ક્વેશચન કરવા જઈ રહી છું.
હા.
તો એ પુસ્તક નું નામ છે શ્રીમન ભગવદ્ ગીતા.
હા.
તો પહેલામ પેલું તો શ્રીમંત ભગવદ ગીતા સાંભળતા તમારા મનમાં શું અ પ્રકાશિત થયું.
અ લાઈક અ મહાભારત લાઈક. શ્રી કૃષ્ણ એ અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો એ સીન રીક્રિએટ થયો મારા માઇન્ડમાં શ્રીમદ ભાગવત ગીતા સાંભળીને કારણ કે શ્રી કૃષ્ણ એ અ આ શ્રીમદ ભગવદ્ ગીતા અર્જુને જે જ્ઞાન આપ પેલું યુદ્ધ વિશે કે શૂ કરવું શું ન કરવું ત્યારે આ શ્રીમદ ભાગવદ્ ગીતા રચાય છે. તો એ સીન મારા મનમાં રિક્રિએટ થયો.
તો હું તમને પૂછવા જઈ રહી છું. કે ભગવદ ગીતા અને શ્રીમદ ભગવદ ગીતા વચ્ચે નો તફાવત શું છે?
હમ ભગવદ ગીતામાં. અ ભવ ભગવદ ગીતા એક પવિત્ર ગ્રંથ છે જયારે શ્રીમદ ભાગવત માં શ્રી કૃષ્ણએ અર્જુનને જે ઉપદેશ આપ્યા હતા. તેનું વર્ણન કરવામાં આવ્યું છે.
ઓકે તો ભગવદ ગીતા નો જે મેન જે અર્થ છે. શ્રીમદ ભગવદ ગીતાનો એ કયો છે?
શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાને એટલું આપને સમજાવ્યું છે. શ્રી કૃષ્ણએ અર્જુનને જે જીવનના ઉપદેશ આપ્યા હતા. જે ભગવાને અર્જુનને જે શીખ આપી હતી. કે જીવનમાં કશું જ પોતાનું નથી. તું જ તું ખાલી તારા કર્મ કર. બાકી બધું હું જાતે જોઈ લઈશ, ફળની ચિંતા તું ના કરીશ. તો એ આખું આખી શ્રીમદ ભાગવદ ગીતા એ એક સેન્ટેન્સ પર લખાય છે કે કર્મ તું ખાલી કર્મ કર ફળની ચિંતા ના કરીશ. હું બેઠો છું એટલું શ્રીમદ ભાગવદ ગીતા એના કહેવામાં આવ્યું છે.
તો ભગવાને શ્રીમદ ભગવદ ગીતા અર્જુનને કેમ સંભળાવી? એટલે મીન્સ કે શ્રી ભગવાને અર્જુનને કેમ સમજાવ્યો?
મહાભારત જયારે મહાભારતનું યુદ્ધ થયું હતું. કૌરવો અને પાંડવોની વચ્ચે ફર્સ્ટ ઓફ ઓલ તો ભગવાને અ કૌરવો અને પાંડવો યુધિષ્ઠ કૌરવો અને પાંડવો વચ્ચે અર્જુન પહેલા શ્રી કૃષ્ણને મળવા ગયા હતા. અને કૌરવો બી શ્રી કૃષ્ણને મળવા ગયા હતા ત્યારે શ્રી કૃષ્ણ ને એમ કીધું હતું કે હું જેને પહેલાં જોઈશ એને એને હું. ચૂઝ કરવાનું આપીશ તો અર્જુન શ્રી કૃષ્ણના માથા ઉપર ઊભા રહ્યા. અને જે કૌરવો હતા એ શ્રીકૃષ્ણના પગ અગાડે ઊભા રહ્યા તો શ્રી કૃષ્ણ ની આંખ ખુલતા જેમણે પહેલા અર્જુનને જોયા. તો શ્રી શ્રી કૃષ્ણ એ અર્જુનને પૂછ્યું. કે તને મારી સો મારી સેના જોઈએ છે કે પછી હું જોઉં છું? તો એમાં કૌરવો પહેલા બોલ્યા કે મને તમારી સેના જોઈએ છે અને અર્જુન બોલ્યો કે મને મારા સારથી તરીકે શ્રી કૃષ્ણ જોઈએ છે. તો શ્રી કૃષ્ણ ત્યારે અર્જુનના સારથી બન્યા. તો અર્જુન જયારે યુદ્ધમાં લડવા માટે. તે રણભૂમિ પર જાય છે. ત્યારે શિવ ત્યારે સામે ભી એમના ભીષમપિતામા અને બધા ઉભેલા હોય છે તેમના ભાઈઓ ઉભેલા હોય છે. તેમના અ પરિવારના બધા સગા સંબંધીઓ ઊભા હોય છે. તો એના માટે જયારે અર્જુન તે લોકોને સામે જૂએ છે તો તે શ્રી કૃષ્ ક્ને કહે છે કે પાર્થ આ મારે આ લોકો સાથે યુદ્ધ કરવું સાચુંખ નથી તે લોકો મારા પોતાના છે ે મારા સગા છે. મારા વાલા છે, તો હું તેમની સાથે યુદ્ધ ના કરી શકું. તો શ્રી કૃષ્ણ, કે છે કે એ તારા હોત સામે જ કેમ હોત? એ તારી સાથે હોત, એ તારી સાથે યુદ્ધ કરવા તૈયાર ના હોત. તો જયારે અર્જુન આવી મૂંઝવણમાં હોય છે. ત્યારે શ્રી કૃષ્ણ, એમને ઉપદેશ આપે છે. એમને અ એ એમના સારથી તરીકે એમને ગાઈડ કરે છે. એમને શું, શું કરવાનું છે?
ઓકે.
હા.
અ ભગવદ્ ગીતામાં બધા જ ક્વેશ્ચનનો આન્સર છે. બધા જ પ્રશ્નોનો જવાબ છે, ભગવદ્ ગીતા.
હા, ધાર્મિક માન્યતા ધાર્મિક, માન્યતા પ્રમાણે બધા એવું કહે છે કે જ્યારે તમે કોઈ મૂંઝવણમાં હોવ છો, જ્યારે તને તમારી મુશ્કેલીનો કોઈ- અ નિરાકરણ નથી આવતું, કોઈ સોલ્યુશન નથી આવતું તો, ત્યારે ઘરડા લોકો- એવું કહે છે! કે તમે ભગવદ ગીતાની ભગવદ્ ગીતાનું ગમે તે પેજ એના જમણા હાથનું જે પેજ છે એ વાંચો છો? ત્યાં પહેલા જ અક્ષરમાં તમારી સમસ્યાનો હલ હોય છે.
હમ્મ
હા.
મારો એક ક્વેશચન છે? જે અત્યારે ઘણા બધાના જીવનમાં મે જોયો છે, કે માણસ ખુશ કેમ નહી રહી શકતો?
હવે અત્યારના માણસોમાં કેવું છે કે એ લોકોને ઈચ્છાઓ વધારે હોય છે. એ લોકોને એ લોકો એકબીજા સાથે તુલના, કમ્પેરિઝન બહુ કરે છે. એટલે એના લીધે એ લોકો ખુશ નથી રહી શકતા. જો માણસ પાસે જે છે, તેમાં એ સંતોષ રાખે. જે છે ને તે એસેપ્ટ કરે. કે ના જે છે, એ આ જ છે, આનાથી કશું બદલાવાનું નથી. આપણે એકબીજા સાથે એકબીજાની તુલના ના કરવી જોઈએ કે જો સામે વાળો પૈસા વાળો છે, સામે વાળો આ લાવે છે, સામે વાળો આમ કરે છે. તો એવું સેમ આપ. આપણે કરવાની જરૂર નથી. આપણી જોડે જેટલી વસ્તુ છે, આપણી જોડે જેટલું છે. એ જેટલામાં આપણું, આપણું ભરણ પોષણ થાય છે. એટલામાં આપણે ખુશ રહેવું જોઈએ. આપણે ના કશું વધારે વિચારવું જોઈએ, ના કશા વધારની અપેક્ષા વી જોઈએ, કે ના પછી કમ્પેરિઝન કરવી જોઈએ એકબીજા જોડે આપણી પાસે જેટલું છે, એટલામાં આપણે જો એટલામાં આપણે સંતોષ રાખીએ. તો આપણે વધુ ખુશ રહી શકીએ.
હમ્મ તો અ ભગવદ ગીતાને રિલેટર લઈને હું એક બીજો ક્વેશન પૂછું છું?
હા.
અ મેં સાંભળ્યું તું કે તું કરનું કર પણની ચિંતા ના કર. એનો મતબલ એવું છે, કે આપણે આપણા બધા કર્મ જે છે. એ ભગવાનને સમર્પિત કરી દેવા જોઈએ.
હા
એનો જે મેન કે એ વસ્તુ છે બરાબર કે તું એક વાર તારું કામ કર. સારું અને એનું પછી સારું પરિણામ આવે કે ખોટું પરિણામ આવે એ તું મારી ઉપર છોડી દે.
હા.
કે જયારે આપણા કરમ ભગવાનને સોંપી દઈએ. તો તમને શું લાગે છે કે. અ એ સારું જ થશે?
અ આ. હા. જો જ્યારે તમે પૂરા મનથી પૂરી શ્રદ્ધાથી ભગવાનને માનો છો. તમને એવું ખબર છે કે હું ભગવાન પાસે જઈશ હું ભગવાનને મારું બધું કહીશ. ભગવા અને ભગવાન મને સમજશે જો આવી ઈચ્છા આવી આવી આવી પ્રેરણા હોય તમારા મનમાં કે મારું બધું તું ભગવાન જ છે હું જે કહીશ એ બધું મારા ભગવાન મને પૂરું કરી દેશે. જો આ ભાવનાથી તમે ભગવાનને ફળ અર્પિત કરો. તો હા એ શ્યોર તમારી તમારી હેલ્પ કરશે તમને સાડુ આપસે અને કર્મ કર ફળ ની ની ના ચિતા ના કર દેટ મીન્સ કે આનો અર્થ એ છે કે આપણે આપણું કામ પૂરી મહેનત અને ઈમાનદારીથી કરવું જોઈએ. જો તમે તમારું કામ ઈમાનદારીથી નહીં કરો કોઈને દુઃખ પહોંચાડશો કોઈનું કામ છીનવીને તેને પોતાનું કામ બનાવશો. તો એ કામ એ કર્મનું કોઈ જ મતલબ નથી. ભગવાન તમારી સામે જોશે જ નહીં. અને જો તમે સાચા મનથી ઈમાનદારી થી મહેનતથી લોકોનું સારું કરીને ફળ કરો છો ઈમાનદારી તો તેનું પરિળામ શું આવશે તેની વધારે ચિંતા નહી કરવાની જસ્ટ. આપણે તે ભગવાન પર છોડી દેવાનું કે ભગવાન મેં આટલું કર્મ કર્યું. હવે તું જોઈ લે આગળ તારે જોવાનું તારે મને સારું ફળ આપવું છે, ખરાબ ફળ આપવું છે. એ તારા ઉપર છે. એવા ભાવથી તમે કોઈ કામ કરો છો તો ભગવાન અવશ્ય તમારી મદદ કરે છે અને તમને સારું ફળ આપે છે.
તો તમે ભગવદ્ ગીતાનું. બહુ અનુસરો છો બરાબર. તો તમે સારો કર્મ કર્યો પણ એનું રિઝલ્ટ સારું ના આવ્યું તું તમારા મગજમાં શું થિકિંગ ચાલે?
હવે જો માણસનું મગજ મગજ બે ટાઈપમાં બે બે વે માં ચાલે એક તો ખોટા વિચાર અ અને બીજા છે સા સારા વિચાર. હવે જો પહેલા મારી સાથે કશું ખોટું થયું એ વખતે હું ગુસ્સામાં છું. તો મારા મનમાં એવું થાય કે ના હું આટલું ભગવાનનું કરું છું. તો ભગવાન મારી સાથે આવું કેમ કરે છે. હું એવું ફસ્ટ્રેશનમાં વિચારું તો એવું વિચાર આવે જ મને કે ભગવાને મારી સાથે ખોટું કર્યું મને સારું ફળ ના આપ પણ બીજી બાજુ જ્યારે હું શાંત થવુ હું સારા મગજે વિચારું કે હા ભગવાનને મને આવું ફળ આપ્યું તો એની પાછળ બી કંઈક મોટું રીઝન હશે. કે જે કારણે ભગવાનને મને આગળ નહી આવે દેતી ભગવાને મન સારું ફળ નઈ આપ્યું. ભગવાન આ વખતે મારી સાથે નથી. તો એની પાછળ ભી ભગવાનનું મો ભગવાનની મોટી માયા હશે કે એમણા મારા એમણે મારા માટે કશું સારું વિચારી રાખ્યું હશે એનાથી કે જેટલું જેટલું હું માનું છું કે ભગવાન માટે કરે છે જેટલું મેં કે વિશે મારી સાથે આવું આવું થશે. ભગવાને એનાથી પણ વધારે મારા માટે વિચાર્યું હશે એટલે આ વખતે ભગવાને મને. સારું ફળ નહીં આપ્યું એ બે મેન્ટાલિટીથી વિચાર આવે માણસને.
તો તમે એવું ઈચ્છો છો કે તમને બે નંબરનો ખ્યાલ પહેલા આવે.
હા ઓબયસલી કારણ કે અ ગુસ્સામાં તો માણસ ગમે તે બોલી લે બોલી જાય પણ માણસને કોઈ દિવસ ગુસ્સો ના આવવો જોઈએ તેને હંમેશા તેનો સ્વભાવ શાંત રાખવો જોઈએ. અને જો તે છતાં બી ગુ ગુસ્સો આઈ જાય છે તો એને એના ગુસ્સા પર કંટ્રોલ કરવો જોઈએ. જેનાથી ખોટા શબ્દો ના નીકળી જાય આપણા મોમાંથી.
ઓકે તમારો આભાર કે ત તમે મને આવું સારું જ્ઞાન આપ્યું.
થેન્ક યુ.
ઓકે થન્ક યુ ફોર
બાય.